બસ મજા હું કે.
આજે કોલેજ ગી આઈવા.
હા.
શુ ભણ્યા?
આજે ચાઈલા બધા લેક્ચર આપડા ઇંગ્લિશ નાને બધા.
ઇંગલિશ માં સમજ પડી પાસ્ટ પ્રેસન્ટ ટેન્સ ભૂતકાળ
મસ એકદમ. હું કઈ છેલ્લા બે લેક્ચર ચાઈલા.
છેલા બે ચાઈલા ને પ્રિન્સિપલ સર પણ આવા આયેલા હતા.
એવુ કે પછી હાજરી લીધી.
હાજરી લીધી હા ને ચેપ્ટર સમજાયો પેલા પ્રકારો સમજાયવા સિધ્ધાંત સમજાયવા પરિચય આયપોને એમ કને સમજાયવું.
હમ્મ.
તમારે આવાનું હતું.
મારો મોડો બહુ થઇ ગયેલો હતો એટલે નીકળી ગયેલા. કંટાર આવતો મને એટલે.
બરાબર તમારો ટાઈમ થઇ જાય એટલે પછી નીકળી જવા પડે કે
હમ્મ હવારે ટુશનમાં બી આવે ની જલ્દી
બરાબર પછી સર સવારથી ભૂખા બેહી રે એટલે આપણને ભૂખ બી લાગે. મને પણ ભૂખ લાગેલી હતી એટલે મેં બી આવીને જમી લીધું.
હમ્મ બરાબર છેલ્લો સ્ટેટમાં હું કરાયું.
છેલ્લે સ્ટેટમાં સરે દાખલો ગણાયો ને એક હોમવર્કમાં આપેલો હતો તે ગણાયો અને એકબીજા દાખલોગણ હા કરાયવો સરે કરાયો.
અચ્છા.
હા સ્ટેપ વોટા તેમાંથી કરાયો. હા અવલોકનો ની કિંમત લઈખી પછી નોટવાર કિમત તેમની સરખામણી કરીને માત્રા ને બધું એટલે દાખલો ગણાઈ ગ્યો.
હમ્મ નવા સુત્ર લખાઈવા એને.
નવા સૂત્ર નહી લખાઈવા હજુ એક્ઝામ્પલ સાડા ચારે છોડી દીધા કે અમે સ સરને વાત કેરી કે સર આટલા આટલા વાગે લઈ લેજો અને સાડા ચાર વાગે છોડી દેજો બધા છોડે એમ કે એટલે અમને છોડી દીધા
ધ ના છોડી સાડા ચાર વાગે જ છોડી મૈકા
હ સાડા ચારે સર ને કીધું સર બસ અ આ સાડા ચાર બડાને બસ ને પછી રિક્ષા છૂટી જાય એટલે અમન જાવા દેવાન કીધું એટલે છોડી દીધા.
હમ્મ બરાબર છે તો હવે કાલે કયા કયા સે લેકચર.
કાલે સ્ટેટ નો સ્ટેટ નો છે પછી બીજો બીજા નો હશે કાતો એવ હશે બી. આર. એફ. નો હશે.
નો બી. આર. એફ. નો છે ને અ પેલો છેએક કાઉન્ટ ન ઓડીટિંગ.
ઓડિટંગ છેલ્લો ઓડિટિંગ ફાય છેલ્લો પ્રિન્સિપલ સર નો છે. કાલે ભરવાનો કે
હ કાાલ તો બરોું આનંદ કાાલ તો ત્રીજા લચર છે
હા ત્રીજો લખ છે આજે સર સ્ટેટમાં સર એનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે પેલા ચીખલીમાં ત્રણ વર કોલેજ કરી પછી એમ કોમ બે વર્ષ આપડા અહીં સર આપણા આપડી કોલેજમાં કરેલું ને તમે ટીચિંગ લાઈન માં જવા માંગો છો કે એમ કને સર વાત કરી
હા તો પછી તું શું કીધું
કીધું ટીચિંગ લાઈનમાં ઇન્ટરેસ્ટ નથી અમે અગ બેંકમાં જવાનું ફેમ કીધું
હા બરાબર છે બછી એ બીજું
બીજું તો કંઈ નહીં ને સરરે કીધું કેાર સમજ પતી શકેને બું માથા માથા ઉપર થી તો નથી જતું ને કે અમે કીધું માટા ઉપરથી જ જાય
અજનો મોટો દાખલો ક કરાાવવા ક કે પછ નલ જ ક કરઢવા
હા મોટો જ કરાયો તેમાં પેલા આપડો પંદરમાં દાખલો આપેલો હતો પેજ નંબર છવ્વીસ પ તે એ કરું
સાત માખમાં
હા સાત માગનો
હમ
બીજું કાલે કેટલા વાગે આવશે
કોણ
તમે કેટલા વાગે નીકળશે એ
એલા તો હ ટુશન છે એટલે જલ્દી આ આઠ વાગ્યા તો પહોચી ટુશન માં સારાસાત વાગ્યે હયાતી નિકલયો હુ
સાડા સાત નીકળે એટલે તમે તુશાને તુશાને ‌કેટલા વાગે છૂટે
સુમર દસવાગે
દસ વાગે સુટે એટલે તમે કોલેજ પર સ દસજ પહંચી જતા હ સુને પૈ ત હોડન બેહી રહી
હમ ટાઈમપાસ કર્યા કર્યા ધૂમ મિલાશે
કાલે ટાઈમ પર જ જોવા સાડા અગયાર અગયાર થી નીકળ્યા
કાલે કોણ ના થવાનો બળગઉ
કાલે રિક્ષામાં આવવા પડશે મારો
હા
ભારગવિન બેન સાથે આવે એટલે પછી મારે રિક્ષા માં આવવા પડે એ દોસ્ત બી આવે એટલે
હા બરાબર બસી અમરા હમાવાદ છો ના
હવે તો તેટમાં કરાયું છે તે જરાક આપણે રિવિઝન કરું હું જ સમજ નથી પડતી એટલે જંકીમાં આપડે રિવિઝન કરવા પડશે
હા
હા તો વિયાર કાલે ઓડીટ અકાઉન્ટ ફાનન્સ છેલ્લો લાગજ છે ભરવાનું કે
અ ના ભોરવા ના કાગ
હ તો આજે આજે જગન્નાથ રથયાત્રા હો તેની વાર જનીય
કઈ નની ઓળ હોય એમ બી નહી આપે કદાચ થી ને કેટલા હમણા આવતા વર્ષે આપેલી કઈ
હા આપેલી જ આજે તો સડા બાર રથયાત્રા નીકળેલી હતી. હા વલસાડ તે તે વલસાડ થી એ ગામો ગામમાં ફરે એટલે ગામમાં થી ગામ માંથી આમ એક એક જગ્યા થી આમ બરા બો બો કિલોમીટર હોડીને ફરે
હમ બરાબર છે કાકા લગેના પછ પછી પાછી કા ગઈ?
પાછી જ્યા જ્યાંથી નીકળે હોય ત્યાં જ હા હા આખું ફરીને ત્યાં જ પછી છેલ્લે આવે જ્યાંથી નીકળેલી હોય ત્યાંથી જ આવે.
હમ્મ
ચાઈ બાઈ પીધી.
હમ્મ પીધી બસ હવે એમેજ ટાઈમ પાાસ કરે. વાંચવાનો આજે હામાં વાંચવાનો
હવે બીએમાં વ્યા વ્યાખ્યા બ્યાખ્યા ના મુદ્દાને લખીને આપણેે વાંચી શકીએ.
બીએમા બધા મોટા વાંચી ગયા
હા બે માં વાંચેલા આવઠા અને હવે ત્રીજું નોટમાં બધું ઉતારવા પડે. વ્યાખ્યા લખવા પડશે પછી મુદ્દા લખવા પડશે તે પમાણે પછી વાંચા
આમાંથી લખે મુદ્દા
ચોપડી થી જ આપડે ચોપડી થી લખે તો સારું પડે પછી આપડે વાંચી લેવાનું. મુદ્દા વાંચવાનું પછી જેમ લખે તેમ મુદ્દા ની અંદર.
હમ્મ મુદ્દા બધા વાંચી ગયેલા કેટલા ચૌદ માં પડ બે હજાર કયા પેપરનું પણ બે હાજાર કેટલા નું વાંચ્યા.
માંથી મેં ની વાંચુ મેં ચોપડી માંથી જ વાંચુ સરે આપણા સરે જે જે આઈએમપી આપેલા તે બે વાચાશે હજુ બે યાદ રહી ગયા હશે. દસ દસ મુદ્દા
સર આપેલા કયા એમપી કેધાર આપેલા.
હ બધા ચલાવટ આપેલા બે મસ્ત.
કાયો સે સવાલ
હ તો યાદ નથી પણ ધંધા નું સ્વરૂપ ને ધંધા નું કર ને એવું આવે તે.
હા તે તો આવડતા
સર જે આપે ત આપડે વાંચ્યા કરવાનું એટલે આપણને જ હારું પડે.
બરાબર સે
ટ્યુશન થી કેટલું ટ્યુશન માં કેટલું ચાલલું
સનમાં હવે અઉન્ટમાનુ પટી ગયું એક ચેપ્ટર હવે કાલ થી નવું ચાલુ થાહે હમણાં જે પેલા કેસી કરાવ તે પટી ગયું.
તમારે ટ્યુશન માં કયા કયા સબ્જેક્ટ લે.
અકાઉન્ટને સ્ટેટ
કાઉન્ટ ને સ્ટેટ બેજ લઈ
હા બેજ
હારું કેવાય ત તમન ટુશન વાળા એટલે આવડી જતું હશે.
બી આ બંધ એવ કરાવવાથીમાં પૂછવા જાય
હા નહીં તો આ સર હત ટેટ વાળા સર આજે કે કે એ બે થિયરિકલ સબ્જેક્ટ મા મે બી એટલે થિયરી માંમ ગોવાઈ જ જાતો અ
હ તો અમરાં ભણાવય કે નહી તો બરાબર
હડે ભણ બબર ને અત પોરી લોકો હતા અયા સર ઉભેલા હતા તો અ સર બેસી જવા ન અ હા તમે કવા તો બેસી જાય એ બાકી શું કે સર સાર પણ સર સારું પણ આવે
બ
એેઠારું ચલાવે આપડું દાખલા માં બી સારું ને ભરપ એના અક્ષર બી સારા
પછી બીજું
બ ક કે આપડે બીારફ ઇમ્પોર્ટ આપવા પડશે
બરફનેમાઈમાં
ફ સેવ ફમાં મો ઇમ્પોર્ટન્ટ છે તો ઓપ્શન માં આપણું નીકળી જશે
હ સેમ સિક્સમાં તો પછ કેટલા છ સબ્ેક્ટ છ પાંચે જ થઈ જયા સબ્જેક્ટ આપડા
હા પાંચ જ થઇ જાયશે એટલે આપણ જ્યાં ખારું પડશે વાંચવાનુંને ગણતરી કરો ને થથીયોરિકલ સબ્જેક્ટમાં ઓછા પડે એટલે આ સારું પડે
બરાબર
બીજુંટ બાકી બીજું શું કે
બસ હ એમ જ ટાઈમપાસ હો અગાર ન ગ એમ કોમ કરવાના
એમમ કર તો ચાલે બીજું સરકારી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હૈ તો
હ તે બી તે બી છે ટ્રાય મારવાનું
હા ત હમ ગવર્મેન્ટ એામ ની એકમ નોટિસ બહાર પડે તેમ તમારે એક્ઝામ આપ્યા કરતા જોબ માટે સારું કેવાય
હમ આપડું જ ભવિષ્યમાં સારું હમ બરાબર છે